તો. હલો.
હલો મજામાં એકદમ મજામાં છું.
હમ. જેમાં છો તમે કહો.
હલો. બસ મજ જા મજામાં જોઆપડે આવે છે હા તો આજનો આપણો ટોપિક છે કે આરોગી એ વિષય છે. થોડું ઘણું સ્વાસ્થ્ય વિશે થોડું ઘણી આપડણે માહિતી લેશું અને એના વિશેે થોડી ઘણી ચર્ચા કરીશું બરાબર.
બરાબર છે ભાઈ આ તો બહુ મસ્ત ટોપિક છે આરોગ્ય અને સ્વચ્છતા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે સ્વચ્છતા જાળવવાથી શરીર તંદુરસ્ત રહે છે. તે અનેક રોગોથી બચી શકાય છે.
હા બિલકુલ બિલકુલ કેમ કે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે અને ઘણી બધી ઘણી બધી પ્રકારની સ્વસ્થતા આવતી હોય છે જેમકે આપડે વાત કરીએ તો પેલા તો આપણેે પોતાના શરીર ની સ્વચ્છતા રાખવી ખુબ જ જરૂરી છે. કેમ કે. ઘણા બધા એવા વાતાવરણ હોય કે ઘણી બધી એવા અમુક વસ્તુ હોય છે કે જેના અડવાથી કે પછી કોઈ અંદર શ્વાસ લઈએ તો જેનાથી કોઈ બીમારી ઉદ્ભવતી હોય તો એ પણ એક નુકસાનકારક છે એટલે તો પેલા તો આપણેે પોતાના શરીરને ચોખ્ખું રાખવું જોઈએ કે જેથી કોઈ પણ આપણને રોગ છે કે વગેરે છે બધી વસ્તુ બહુ ઓછી થતી હોય છે એમ અને બીજી બધીી વસ્તુની વાત કરી તો આપડે કોઈ પણ સિટીમાં રેતા હોય કે પ પછી ગામડામાં રહેતા હોય તો શહેરમાં રહેતા હોય તો. નાની એવી રૂમ હોય આપડી તો એમાં પછી સાફ સફાઈ રાખવી પડે છે અને આજુબાજુમાં કચરો પડ્યો હોય કે પછી ગમે તે વસ્તુ હોય તો એ આજુબાજુમાં પછી એમના આપણે મુૂકી ને જતા રહીએ તો પછી એક બે દિવસમાં એ વસ્તુ સડી જાય અને પછી ધીમે ધીમે એમાંથી હા કેટલાક નાના નાના જીવાણુ આવે બહાર આવે ને પછી હુ કરી નાખે કઈ ખબર ના રે એટલે પછી ક્યારેક માંદા પડી જઈએ અને પછી ક્યારેક પછી હું થઈ જાય એનું કઈ દવા પણ નથી મળતી એટલે તો એવું માનવું છે કે દરેક વસ્તુમાં સાફ સફાઈ રાખવી જોઈએ તો શું કેહેશો એના ઉપર તમે રાખવી જોઈએ સાફ સફાઈ
બરોબર છે આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે તંદુરસ્ત વ્યક્તિ અભ્યાસ કામ અને દૈનિક જીવન સારી રીતે કરી કરી શકે છે નિયમિત વ્યાયામ અને સમતુલન આહાર આરોગ્ય માટે જરૂરી છે
હા બિલકુલ બિલકુલ કેમ કે દરેક વસ્તુ પછી એવું પણ હોય છે કે અમુક વસ્તુ બહુ ખરાબ હોય છે તો એ વસ્તુ ને પછી આપડણે તાત્કાલિક ધોરણે પછી એને બહાર કાઢવી જોઈએ કેમકે અમુક વસ્તુ જેમ કે વાત કરીએ તો આપડે ખાવાની વસ્તુ ની વાત કરીએ તો ખાવામાં આપણે સફરજન છે કેળા છે કે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે તમે એક દિવસ તમે રાખી શકો છો તો વસ્તુ સારી રે કેમ પછી ધીમે ધીમે એને એ વસ્તુને તમે ફ્રીજ ની અંદર રાખો તો બે થી ત્રણ દિવસ સારી રે પછી જોઈ તમે વધારે ટાઈમ અઠવાડિયું કે બે મહિના સુધી પછી વસ્ તુ તમે રાખશો અને એ વસ્તુ તમે વાપરશો તો તમે પછી અ તમારામાં અંદર પછી કઈક રોગ ગડી જશે અને જેના કારણે પછી તમે માંદા થવાની શક્યતા ખુબ જ વધી જતી હોય છે એટલે દરેક વસ્તુ નું અમુક સમય હોય છે એટલે એ સમયમાં એ વસ્તુ તમારે ખાઈ જવી પડે છે એટલે એ વસ્તુ પછી બગડી જતી હોય છે એટલે દરેક વસ્તુમાં ખુબ જ હ ચાવચેતી રાખવી પડતી હોય છે અને વાત કરીે તો આરોગ્ય તો આરોગ્ય પણ અત્યારે ખુબ જ એવું સારું થઈ ગયું છે કે ઘણી બધી એવી સુવિધા પણ આરોગ્ય ની મળી રહી છે તો એના પણ એક સારી વાત છે અત્યારે હાલમાં વાત કરીએ તો અત્યારે આપડે ચોમાસા સીઝન ચાલી રહી છે તો એમાં ઠેકઠેકાણે પાણી ભરાણા હોય તો પછી ત્યાં બહુ જ વધારે મચ્છરો કે પછી ડેન્ગ્યુ કે ડેન્ગ્યુ ના તાવ પણ આવી જતા હોય જેના મચ્છરો ઉદભવતા હોય છે એટલે એક જગ્યાએ પછી સરકાર દ્વારા આ અ ઘણી જગ્યાએ સિટીમાં પછી સરકાર દ્વારા પેલા પાવડર છ છાંટવામાં આવે છે જેના કારણે પછી જે પણ અ જે મચ્છરો હોય જે ડેન્ગ્યુ થતા હોય તો ધીમે ધીમે ઓછું થતું હોય છે એટલે કે દરેક લોકો એ પછી આવા ચોમાસાની સિઝન માં પછી વરસાદ ખુબ જ વધારે પડી જતો હોય તો ઘરમાં પણ પાણી ગડી જતા હોય જેના કારણે પછી બહુ જ તકલીફ થતી હોય છે અને ખુબ જ પછી બઉ જ વધારે પછી અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે તે એટલે ખુબ જ બઉુ જ સાવચેતીમાં રહેવું પડે છે તો તમે શું કેશો આના ઉપર
હા બરાબર છે સ્વચ્છતા નું મહત્વ એવું છે કે આપડે છે ને સ્વચ્છતા માટે રોજ સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા ભોજન પહેલા શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી હાથ ધોવા દાંત દિવસમાં બે વાર સાફ કરવા અને નખ નિયમિત કાપવા ઘર શાળા અને આસપાસ નું વાતાવરણ સ્વચ્છ રાખવું કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો અને પાણી નો બગાડ ના કરવો તેથી શું છે કે આપે આસપાસ જે ગંદકી જે ફેલાય છે તેનાથી જે લોકોને આરોગ્યમાં તકલીફ. થાય છે કે જે માંદા પડી જાય છે અવરનવર. નાના છોકરાઓ મોટા વૃદ્ધ હોય છે. અને આપડણે પણ આમ યંગ એજ ના હોય છે એ લોકોને પણ તકલીફ પડે છે તો આપણેે હંમેશા સ્વચ્છતા તો. રાખવીજ પડે ત સ્વચ્છતા હોય તોજ આપડું આરોગ્ય સારું રે.
હા બિલકુલ બિલકુલ કેમ કે સ્વચ્છતા વગર તો. કોઈ પણ વસ્તુ શક્ય નથી એટલે દરેક વસ્તુમાં અત્યારે સ્વચ્છતા. ખુબજ રાખવી જરૂરી છે અને. ક્યારેક એવું થતું હોય છે કે ઘરે આપડ એકલા હોય અને. પછી ખરે બધા એકલા આપડે. એકલા આપડે ઘરે રતા હોય ને એમાં બધા બાર લોકો ગયા હોય બે ત્રણ દિવસ માટે. કે કોઈ પ્રસંગ હોય તો બધા બહાર ગયા હોય તો આપડે તો. કેવી ટેવું હોય છે કે પછી ગમે તે વસ્તુ હોય તો ગમે ત્યાં પછી. પડી રહી છે એમ કોઈ વસ્તુ નાખ. લાવવા હોય તો પછી એની થેલી હોય તો એમાં પછી એક બે ટુકડો રહી ગયો હોય તો એ પછી. કાયાં આમ પડી હોય ને એક થેલી આમ પડી હોય ને કેળા ની ચાલ આમ પડી હોય એટલે એક બે દિવસ પછી. ત્યાંને ત્યાં જ ઈ વસ્તુ પડી રને જો એની સફાઈ ના કરવામાં આવે તો પછી. ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે એટલે. એ પ્રમાણે પણ બહુજ જરૂરી. સાવચેતી રાખવી પડે છે અને આગળ જતા પણ એ ખુબજ. હાનિકારક નીવડે છે એટલે એ વસ્તુ તો બહુજ અત્યારે જરૂરી છે અને. દરેક લોકો એ વસ્તુ પર ખૂબજ કાળજીપૂર્વક અને. ગંભીરતા પૂર્વક ધ્યાન દોરવું જોઈએ અને. પોતાની એટલે સ્વચ્છતાની શરૂઆત તો પેલા તો પોતાથીજ કરવી પડે કેમકે. કોઈ વ્યક્તિ એ આપણેે સલાહ આપી તો એ વ્યક્તિ પછી પેલા પોતેજ. કે છે કે ભાઈ તમે સ્વચ્છતા રાખતા નથી તો બીજાને શું કામ કહો છો એમ. તો પેલા તો આપણેેજ. જાગૃત થવું પડશે અને ધીમે ધીમે પછી આપડે થશું તો ધીમે ધીમે પરિવાર માં આવશે અને. પરિવાર માંથી કુટુંબમાં આવશે કુટુંબમાં પછી આખા ગામમાં સ્વચછ. તા નો માહોલ થશે અને પછી ધીમે ધીમે. આખા તાલુકા માં ને જિલ્લામાં ને પછી. આખા શહેર સિટીમાં પછી આખા રાજ્યમાં ધીમે ધીમે. સ્વચ્છતા લોકો. જાગૃત થશે એટલે એ બાબતે મારું તો માનવું છે કે અભિયાન. પણ ચલાવવું જોઈએ તમારો શું વિચાર છે એના ઉપર.
બરાબર છે ભાઈ ખુબ તમે સાચી વાત કરી કેમ કે જો સ્વચ્છતા અને આરોગ્ય માટે તો આપણી સરકાર. સરકાર પણ બૌ અત્યારે ફેસ્ટિવલ યોજી રહી છે. આયોજન કરે છે સારા સારા ત્યાં મફત હેલ્પ ચેપ કે હેલ્થ. ચેકઅપ કેમ્પ છે. આયુર્વેદિક અને કુદરતી ઉપચારો વિશે લાવી માહિતી આપે છે, અને સવારે યોગ પ્રેશર પણ થાય છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અને કચરા માંથી વેસ્ટ ટુ વેસ્ટ નકામી વસ્તુઓમાંથી. ઉપયોગી વસ્તુઓ બનાવવાની વર્કશોપ પણ રાખવામાં આવે છે. એટલે ઉપયોગી. ફિટનેસ માટે સરસ કેવાય મારે પણ હેલ્થ ચેકઅપ માટે જવું પડશે. એક વાત કવું ગઈ કાલે બરાબર છે. એટલે આલે આલ. આરોગ્ય માટેની આપડે છે ને સારી આદતો છે ને આપડે સંતુલિત અને પોષ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ દરરોજ કસરત અથવા યોગ કરવો જોઈએ. પૂરતું શુદ્ધ પાણી પીવું જોઈએ અને ઓછું. ઓછા ઓછું છે ને આપડે ચોવીસ કલાક માંથી ને સાત થી આઠ કલાક તો. પૂરતી ઊંઘ લેવીજ જોઈએ અને આજે કઈ પણ અત્યારે બઉ વ્યસનો ના રવાડેજે ચડી ગયા છે ને. અત્યાર ના જે નાના નાની ઉમરના છોકરાઓ. જેમ કે તમાકુ દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ. સમય સે રસીકરણ કરાવવું અને જરૂર પડે ત્યાં ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
જી બિલકુલ બિલકુલ કેમ કે દરેક વસ્તુ એ આપડે અજા જાણતા તો ના હોય એટલે દરેક વસ્તુ ઘણી બધી એવી હોય છે, કે જે લત લાગી જતી હોય. તો એના પણ ઘણા બધા સમસ્યા ઉભી થતી હોય છે. તો એના વધી નિરા કરણ માટે આપણે આપડા નજીક ના હોસ્પિટલમાં કોઈ નજીકના અ ડોક્ટર હોય છે. તો એની સલાહ લેવી જોઈએ, એને તાત્કાલિક આપડે સારવાર કરાવવી જોઈએ. તો દરેક વસ્તુમાં આપણે ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ, અને આ આગળ જતા આપણી પેઢી સુધરે અને એ વસ્તુ થાય તો ખુબ જ સારી વાત છે. મને આપડે પણ એવું કંઈક અભિયાન ચલાવવું જોઈએ. જેના માધ્યમ થી દરેક લોકો જાગૃત થાય ને આવનારી પેઢી પણ એ જાગૃત અભિયાન આગળ ચલાવે અને જેનાથી પેઢી દર પેઢી એ અભિયાન ચાલે અને ધીમે ધીમે આપડે પણ એ વસ્તુ જોતા થઈ અને આવનારા જે બાળકો છે. એ પણ એ વસ્તુ અનુભવતા થાય તો ધીમે ધીમે એ વસ્તુ ઉપર આપણે ખુબ જ ઊંડાણ પૂર્વક અને સાહસિકતા પૂર્વક એના ઉપર ભાર મૂકવું જોઈએ, કેમકે દરેક વસ્તુ તો ના પોસિબલ થાય, પરંતુ આપડી થી બને એટલું તો પેલા તો પોતાના થી અ એક નાનકડી શરૂઆત કરવી જોઈએ કે જેમાંથી પછી ધીમે-ધીમે અ લો લોકો જોડાય અને ધીમે ધીમે એક આખું ભારતનું એક આખું મિશ મિશન બને અને ધીમે-ધીમે પછી આગળ જઈ અને જેના કારણે લોકો ને કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ પણ આવતું હોય છે, એટલે આ વિશે તો બહુ જ ઊંડાણપૂર્વક વિષય કહી શકાય એટલે આમાં પણ ખુબ જ ધ્યાન દોરવું જોઈએ તો પાછા મળીશું આપણે એક નવા ટોપિક સાથે.
બરોબર છે ભાઈ. બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. વાત કરું હું ફોનમાં